હાલો
હા બોલો
તમારો અવાજ નથી આવતો થોડું જોર સુધી બોજો
હવે આવે છે
હા આવ્યો
હા હા બિલકુલ મજામાં તમે મજામાં
બસ એકદમ મજામાં શું ચાલે જમી લીધું
હા બસ જમી લીધું તમે જમી લીધું
બસ જમી લીધું તો ચલો ને આજે આપડણે મસ્ત ઓનલાઈન ખરીદી વિશે પર વાત કરીશું આપડણે
હા આ વિષય આજે ઘણો મહત્વનો બની ગયો છે
હા એજ ને પેલા તો લોકો બજારમાં જઈને આમ વસ્તુ ખરીદતા હતા પણ અત્યારે એવું રહ્યું નથી નહી
હા હવે ઘણા લોકો મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી પણ ખરીદી કરે છે
બિલકુલ અને કહેવાય ને કે ઓનલાઈન ખરીદી નો અર્થ આમ શું છે થોડું મને સમજાવશો
હા ઇન્ટરનેટની મદદથી વસ્તુ પસંદ અને કરીને ઘરે મંગાવી તેને ઓનલાઈન ખરીદી કવાય છે
બિલકુલ અને આ પદ્ધતિ છે ને ઘણા લોકોને આમ સુવિધા પણ મળે છે
હા ઘરે બેસીને વસ્તુ જોઈ શકાય છે આપણાથી
બિલકુલ અને સમયની આમ પણ બચત થાય છે ને
હા બિલકુલ બજાર સુધી જવાની જરૂર નથી પડતી
બિલકુલ વિવિધ કંપનીની વસ્તુ એક જ જગ્યાએ જોઈ શકાય છે તેને આપણે આપણી ભાષામાં એક કોમર્સ બી કહેવાય છે
બિલકુલ સાચી વાત છે તેની કિંમત સરળ રીતે શીખાય છે આપણાથી
એજ અને કહેવાય છે ને કે વિવિધ કમ આમ આ રીતે સાચી પસંદગી કરવી એ સરળ બની જાય છે આપણા માટે
હા બિલકુલ ઘણા વખત ખાસ છૂટ પણ મળે છે આપણાને ત્યાં અગાડી
બિલકુલ અને તેથી લોકોને ઓછા પૈસામાં જ વસ્તુ મળી શકે છે
હા બિલકુલ સાચી વાત છે કેટલીક વેબસાઇટ પર ઉત્સવ દરમિયાન મોટું વેચણ થાય છે
અને ત્યાં ઘણી વસ્તુ પર આમ સારી છૂટ આપવામાં આવે છે ને
હા અને કપડા જૂતા જૂતા પુસ્તકો અને ઘર વપરાશ ની વસ્તુ પણ મળે છે એ વેબસાઇટ પર
એજ રસોડામાં વપરાતી વસ્તુ પણ ઓનલાઈન મળી શકે છે આપણને કેહેવાય ને બધું જ મળી જાય છે ઓનલાઈન તો આપણને
હા બિલકલ. બિલકુલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ સરળ રીતે મંગાવી શકાય છે આપણાથી.
હા જેમ કે મોબાઈલ પંખો ટીવી અને આમ ઘણી બીજી વસ્તુ પણ મળી જ
સાચી વાત છે દવા પણ કેટલાક નિયમ સાથે મંગાવી શકાય પૈસા આપણા થી હવે
બિલકુલ સાચું કીધું પણ ઓનલાઈન ખરીદી કરતા સમય છે ને સાવધાની પણ આમ ખુબ જ આમ અગત્યની છે કારણ કે કેહેવાય છે ને કે દરેક વેબસાઇટ પર વિશ્વાસ કરવો એ જરૂરી નથી અડધી ફ્રોડ બી હોય શકે ને.
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે. અ સાચી અને જાણીતી વેબસાઈટ પસંદ કરવી જોઈએ આપણે વસ્તુ ખરીદી ખરીદવા માટે વસ્તુની માહિત સારી રીતે વેચવી જોઈએ.
હા બિલકુલ આમક હા એજ અને કિંમત પણ આમ ધ્યાનથી જોવી જોઈએ હો
હા બિલકુલ સાચી વાત છે ડિલવરીનો ખર્ચ નો પણ જોવાનો હોય છે.
એજ અને કેટલીક વાર તો ઓછી કિંમત દેખાય પણ પછી છે ને બીજા ખર્ચ ઉમરી જાય આમ કેવાય ને ઉમરી જાય છે આમ.
હા હા બિલકુલ એટલે અંતિમ ભુગતાન પહેલાં બધી માહિતી આપણે જોવી લેવી જોઈએ.
બિલકુલ સાચું કીધું ફોટો જોઈને આમ નિર્ણય લેવો હોય એવું તો ના હોય બરાબર ને
હા બિલકુલ પણ ફોટો અસલી વસ્તુમાં ફરક હોય છે.
હા એ જ તમે જેમ કીધું એમ કે અને એટલે જ આમ વરદાન આમ પણ આમ વાંચવું જરૂરી
હા બિલકુલ બિલકુલ સાચી વાત છે મેપ, રંગ અને કુનવાતા ગણાવતા માહિતી પણ જો જોવી જોઈએ આપડે.
બિલકુલ અને આમ કેવાય ને કે ગ્રાહક ના અભિપ્રાય પણ આમ ઉપયોગી હોય છે.
તેમાંથી વસ્તુ વિશે ખબર પડે છે આપણને
શું કો છો? એક જ સેકન્ડ હો હલો
હા તેમાંથી વસ્તુ વિશે આપણને ખબર પડે છે. હલો હલો હલો હલો આપણે સારા અને ના સારા બંને અભિપ્રાય વચવા જોઈએ આપણે પછી નિર્ણય લેવાનો હોય છે. ની પણ અલગ અલગ રીત હોય છે.
હલો અવાજ આવ્યો મારો? હા સોરી હોં માં નેટવર્ક નો બહુ જ ઈસ્યુ છે. અને કેહેવાય છે ને કે ગ્રાહક બી આમ આપડે એટલા બધા પ્રિય હોય છે ને કે જોયા અગર જ વસ્ત વસ્તુઓ ઓનલાઈનમાં ખરીદી કરી લે છે.
સાચી વાત છે તેમાંથી વસ્તુઓ વિશે ખબર પડે છે આપણને
બિલકુલ સાચું અને કહેવાય ને કે ડિલિવરી પછી ભુગતાનની સુવિધા પણ કેટ કેટલાક આમ સ્થળે હોય છે.
હા બધી રીતેની માહિતી પેલા જોઈ લેવી જોઈએ આપડા
બિલકુલ ઓર્ડર મૂક્યા પછી અને તેની માહિતી મોબાઈલમાં આવે છે. હ બે જ મિનિટ ચાલુ રાખો. મારું નેટવર્ક જાય છે બેચ મિનેટ હું ખાલી એ કરી દો.
હા
બોલો ન
આપણે પાર્સલ ક્યાં સુધી પહોંચ્યું તે પણ જોઈ શકાય છે.
તેમાં આવશે ઓટીપી. ફોર ફાઈવ ફોર. હલો.
હા આપડે પાર્સલ ક્યાં સુધી પહોંચ્યું તે પણ જોઈ શકાય છે.
બિલકુલ સાચી વાત છે અને ઓનલાઈન એટલું સરલ બની ગયું છે ને ની વાત જ કંઈક અલગ છે આપડે.
હા બિલકુલ આ સુવિધા ઘણા લોકોને ગમે છે.
બિલકુલ સાચું કીધું અને એમાંથી છે ને આપડણે ઘર બેઠા જ કઈ બી વસ્તુ આપડણે મંગાવી શકીએ કાય છે એટલું આસાન બની ગયું છે ને આમ સુતા હોય કે આમ ગમે તે કામ કરતા હોય આપડે ખાલી એક જ વસ્તુ પ્લીસ ઓર્ડર કરવાનું છે જે આપણને ગમતું હોય અને એ આપડા ઘર સુધી આવી જાય આપણો એડ્રેસ નાખીને બસ એટલું સરળ બની ગયું ને ઓનલાઈન જમાનામાં, ડિજટલયુ.
બિલકુલ બિલકુલ સાચી વાત છે સમયની બચત પણ થઇ જાય છે એમાં.
બિલકુલ સાચું કીધું. અને એટલે તો કેવાય છે કે આના કારણે છે ને ધંધા બધા છે ને મંદા થઈ ગયા છે લોકો ના પણ ડિજિટલ યુગ ના કારણે અને એટલા બધા આઈ ગયું છે ને કે લોકો હવે બહાર નીકળવાની પ્રત્ન જ નહી કરી હકતા ડાયરેક્ટ કે છે કે કે ઘર બેઠા જ બધું આવી જાય છે તો આપડે શું કામ આપડે જવું છે. બજારમાં બધું ખરીદી કરવા ઘર બેઠા જ બધું મંગાવી લે છે.
બિલકુલ સાચી વાત છે તમારી પણ આપડણે ખોટી વેબસાાઈટ થી બચવું જરૂરી છે, ખોટી જાહેરાત થી પણ સાવધાન રહેવું જોઈએ.
બિલકુલ સાચું કીધું કે આપડે છે ને ખોટી વેબસાાઈટ મતલબ કે ફ્રોડ હોય અને આ જમાનામાં તો ફ્રોડ એટલા બધા થવા લાગ્યા છે ને કે જેનું એજ નથી. આમાં દમ આપણેે વિશ્વાસું અને આપણે જેના પરથી મગાવતા હોય ને એ જ વેબસાાઈટ લેવી પડે. અત્યાર તો એકનો એક વસ્તાનો આમ ડબલ ફ્રોડ થઈ ગયો છે ને એ બી કહે એક જ વેબસાઈટ ના ડબલ નામ હોય. ખાલી થોડુંક જ બધું ચેન્જ હોય અને આપણને ફ્રોડ સ્કેમ થઈ જાય આપણી જોડે એક વાર પૈસા તો જતા ર પણ ઓર્ડર માં કંઈક બીજું આવે. એટલે ખુબ જ આમ ધ્યાન રાખવું ખુબ જ અગત્યનું છે.
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે અને આપણે ઓનલાઈન વેબસાઇટ કે ઓનલાઈન સાઈટ ના પાસવર્ડ મજબૂત રાખવા જોઈએ ઓટીપી બીચા સાથે વેચવા ના જોઈએ. બેંકની માહિતી સુરક્ષિત રાખવી જોઈએ.
બિલકુલ તમે સાચું કીધું કે આ બધું છે ને આપણેે કોઈને અપાય પણ નહી અત્યારે આપડો મોબાઈલ પણ આપડે હેંગ થઈ જાય ને આખું કેવાય ને બધું ફ્રોડ આખું થઈ જાય અને બેંકમાંથી આપડા પૈસા પણ જતા ર એક ઓટીપી આપી દઈશું અને આખા આપડા બેંક માંથી પૈસા બધા જતા રહેે. આજકાલ તો આપડે એટલી બધી એડમાં પણ આ બધું આવે છે કે ઓનલાઈન ફ્રોડ છે બચો એવું બધું બો બધું આવે છે, એટલે એનું ખુબ જ આમ ધ્યાન રાખવું ખુબ જ આમ જરૂરી છે.
હા અને આજકાલ તો આપડે કો કોઈને પણ કોલ કરીએ તો કોલ માબી બોલે છે. કે ઓનલાઈન ફ્રોડથી બચ્ચોને આમ તેમ
હા એજને આજકાલ તો ગવર્મેન્ટ પોતે જ કે છે કે ઓનલાઈન ફ્રોડ થી બચો, કાણકે આ આજકાલનો જમાનો જેટલો ખરાબ થઈ ગયો છે ને ડિજિટલ ના કારણે એટલે આમ કેહેવાય ને કે બહ જ ધ્યાન રાખવું બહ જ જરૂરી છે આપડે.
હા બિલકુલ આજકાલ તો હેકર નો જમાનો થઈ ગયો છે.
એજ બિલકુલ સાચી વાત અને આજે તમારી જોડે વાત કરીને મને ખુબ જ આનંદ અને આપડે કેહેવાય ને કે સોરી આજે મારું નેટ ના ઈસ્યુ ના કારણે આપણે ચોક્કસ બીજી ફેર કઈક નવા ટોપિક પર આપણે વાત કરીશું.
હા ચલોો ચોક્કસ આવજો.
હા હા